કેમ છો.
બસ બજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે ઘણા દિવસ પછી વાત. થઈ તો આજે આપણેે કઈ સરસ ટોપિક વિશે વાત કરીએ.
હ હ. મોબાઈલ ફોન અત્યારે તો ખુબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મોબાઈલ ફોન ન શું કેય. એડવાન્ટેજ અને ડીસ એડવાન્ટેજ.
સાચે વાત. હા આજના આધુનિક યુગમાં મોબાઈલ ફોન આપ. આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. મોબાઈલ દ્વારા આપણે દુનિયાના કોઈ પણ ખોડામાં રહીને વ્યક્તિ સાથે તરત. સંપર્ક કરી શકીએ છીએ.
સાચી વાત છે આપડે ખુબ સહેલાઈ થી આપણે સંપર્ક કરી શકીએ છીએ. મોબાઈલ તો શું કેવાય આપણા જીવનનો એક અભૂખ્ય ભાગ બની ગયો છે આપણે સવાર. અ સવાર જ આપડે મોબાઈલ થી થઈ જાય આજના આધુનિક યુગ. માં આપે મોબાઈલ ફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે નાના બાળ. કોથી લઈ ને વૃદ્ધો સુધી લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ. અ તો હશે જ અને તેનો ઉપયોગ કરતા હશે મોબાઈલ ફોન દ્વારા આપણે વાતચીત. કરી શકીએ છીએ પછી અભ્યાસ કરી શકીએ છીએ આપડું મનોરંજન. કરી શકીએ છે પેન્ટિંગ અને ઓનલાઈન ન. જેવી અ ઓનલાઈન જેવા વ્યવહારો ભી આપણે ખુબ સરળતાથી અને જડ. ડપથી કરી શકીએ છીએ જેમ. એના ઘણા અ સારા એવા ફાયદા છે તો સામે એના ઘણા ગેરફાયદ છે.
એકદમ સાચી વાત છે તમારી વિદ્યાર્થીઓ માટે મોબાઈલ જ્ઞાન મેળવવાનું એકઉ. ઉત્તમ સાધન છે કારણ કે તેમાં ઓનલાઈન અભ્યાસ થી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. અને તેમજ મોબાઈલ દ્વારા ઈમેલ વિડીયો કોલ અને મેસેજિંગ જેવી સેવાઓ સર. તથી મેળવી શકાય છે.
સાચું કીધું તો અમે આપડે ખુબ સારી સેવાઓ આપણે મોબાઈલ ફોન દ્વારા મળી. રહ્યા છો પરિવાર અને મિત્રો સાથે અ આપડે એલ્સ શું કેવાય. પરિવાર અને મિત્રો સાથે તરત સંપર્ક કરી શકીએ છીએ પછી ઇન્ટરનેટ દ્વારા. દુનિયાભર માહિતીઓ મેળવી શકીએ છીએ ઓનલાઈન. અભ્યાસ અને શૈક્ષણિક વિડીયો જોઈ શકીએ છીએ.
એકદમ સાચી વાત છે તમારે અને આપણે ઓનલાઈન બુક બેંકિંગ શોપિંગ અને ટિકિટ બુકિંગ જેવી સેવા પણ મોબાઈલથી જ કરી શકાય અને મનોરંજન. જન માટે પણ મોબાઈલમાં ગીતો ફિલ્મ રમતો અને સોશિયલ મીડિયા. સુવિધાઓ ઉપલબ્ધ છે.
સાચી વાત છે અત્યારે આપણે શું ક યુપીઆઈ અને મોબાઈલ બેંકિંગ દ્વારા. સરળતાથી પૈસાની લેવડ દેવડ કરી શકીએ છીએ પછી ઈમરજન્સીમાં. મદદ માટે આપડે ફો ફોન ની મદદ થી તરત આપડે કોઈ ભીને બોલાવી શ. કીએ છીએ પછી જીપીએસ ની મદદ થી આપણેે. કોઈ ભી જગ્યાએ ખોવા. ખોવાઈ નથી જતા આપડે સરળતાથી રસ્તો શોધવામાં કેટલું સરળ બને છે આપણે કોઈ નવી જગ્યા એ જાય તો તરત જ જી પી એશ ખોલી અને, તેનો ઉપયોગ કરી કરીએ છીએ કે આ રસ્તો નથી મળતો. આપડે એ રસ્તો શોધી લઈએ ખુબ સરળતાથી ખુબ સહેલી રીતે. હ
તમારી વાત એકદમ સાચી છે, તમે જોયા જશો પહેલાના સમયે મોબાઈલ ન એટલું ઇમ્પો ટેસ ન હતો, પણ આજના સમયે મોબાઈલ બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી બની ગઈ છે. અને આપણે મોબાઈલમાં એમરજન્સી અ આપણને ક્યારેક એમરજન્સી હોય. તો પણ આપણે પોલીસ કે ફાયર બ્રિગેડ કોઈને પણ કોલ કરી શકીયે.
સાચી વાત છે અત્યારે તો, મોબાઈલ ફોનમાં શું કેવાય ઈમેલ અ ઈમેલ દ્વારા મેસેજ કરી શકીએ વોટ્સએપ છે ફેસબુક છે. ઇન્સ્ટા છે ઘણા એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી આપડે ખુબ સરળતાથી. એક બીજા અ શું કેહેવાય પરિવાર ના સભ્યો મિત્રો કે જે આપણાથી દૂર તા હોય તેની સાથે વિડીયો કોલ કોલ ઉપર પછી, શું કેહેવાય મેસેજ દ્વારા ઘણી રીતે આપણે વાતો કરી શકીએ છીએ કે આપડે શું દુઃખ ની માહિતી એ લોકોને આપી શકીએ છીએ ઘણી સારી રીતે આપણે, એ ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ બીજા તો એ ખુબ સારું કેવાય.
એકદમ સાચી વાત, અને આપણે વિદ્યાર્થીઓ માટે તે મોબાઈલ ફોન બહુ ઉપયોગી બની ગયો છે, આપણને જે પણ ટોપિક સમજ ના આવે તો આપણે યુટ્યુબ જેવી પ્લેટફોર્મ તે ઈઝીલી ભળી શકાય.
સાચી વાત છે, ફોટા અને વિડીયો અ વિડીયો આપ આપણે મોબાઈલ ફોનમા કેપ્ચ અ એક્સ કેપ્ચર કરી અને ખૂબ આપડી યાદગાર પડ સાચવી શકીએ છીએ. પછી સમાચાર છે હવા હવામાન વિભાગની કે વિવિધ માહિતીઓ આપડે ખુબ સરળતાથી મોબાઈલ ફોન દ્વારા મેળવી શક્યો છે, પછી જેમ તમે કીધું એ મનોરંજન માટે આપણે અ ફિલ્મો જોઈ શકીએ છીએ. ગીતો સાંભળી શકીએ છીએ, અને જો કોઈને રમત ગમત વાસ શું કેવાય દિલચસ્પી હોય તો આપડે, ક્રિકેટ છે કે ફૂટબોલ છે. એવી રમતો ભી સરસ મોબાઈલ ફોન દ્વારા જોઈ શકીએ છીએ.
હા, અને એના કરતા મોબાઈલ નો ઘડો ગેરફાયદો પણ છે, લોકો મોબાઈલમાં એટલા બધા બીસી થઈ જાય કે તે પરિવાર ને સમય જ નહીં આપતા.
સાચી વાત કીધી તમે અમે આપડે મોબાઈલ ફોન ના જેટલા આપડે ફાયદા છે એટલા મે તેના ગેરફાયદા છે, કે વધુ ઉપયોગ વધુ પડતો મોબાઈલ ફોન નો ઉપયોગ કરવાથી છે ને આપણી આંખોને ગરદનને, શરીર ના ઘણા અંગોને નુકસાન થઈ શકે છે, પછી બુ ઉપયોગ મોબાઈલ નું કરવાથી એક ને વ્યસાન થઈ જવું છે, કે આપણે જો છે કે એક રીલ જોવા મોબાઈલ ફોન આપ ખોલીએ તો એમાં એક કલાક કે બે કલાક રીલ સ્ક્રોલ કરવા કે જોવામાં કેમ જતી ર છે એ આપને ખબર જ નથી પડીતી તો એક રીતે આપડા સમય એ ન બગાડ ભી થાય છે સમય જ્યાં આપડે સારી જગ્યાએ છે સમ ઉપયોગ કરવો જોઈએ એ આપણે મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયા ઉપર સ્ક્રોલ કરીને જણ બગાડ લખ્યું છે.
એકદમ સાચી વાત છે, તમારી આપણે મોબાઈલ થોડીક થોડીક વાર માટે લઈએ છેએ. અને ક્યારેક કલાક સુધી મોબાઈલમાં જ લાગી રહી તે ખબર જ નહી પડે પડે.
હ. સાચું અને અભ્યાસમાં ધ્યાન ભંગ થાય છે એ તો અલગ પછી સોશિયલ મીડિયા પર વધુ સમય બગડે છે, અને અત્યારે સાયબ ક્રમ સાબર ક્રમ સા કંપી કેટલો રહેલો હોય છે કે અત્યારે કોડની આવે છે તેના લીધે ઘણા લોકોને કેટલું મોટા પાયે નુકસાન થાય છે
હા અને મોબાઈલ નો આપણે વધારે ઉપયોગ કરીએ તો આપણને સમય નો બગાડ થાય છે ઘણા લોકો સોશિયલ મીડિયા અને ગેમ્સમાં એટલા વ્યસ્ત થઈ જાય કે તે પોતાના સમય ન મહત્વ ભૂલી જાય છે લાંબા સમયે મોબાઈલ ફોન ઉપયોગ કરીએ કરવાથી આપણને આખો અને શરીર પર ખરાબ અસર પડી શકે
સાચી વાત છે અત્યારે મોબાઈલ ફોન ના યોગ ઘણા લોકોને ઊંઘ ની સમસ્યા ભી થઈ ગઈ છે મોબાઈલ ફોન એટલું અડધી રાત સુધી મો મોબાઈલ ફોન જોવે છે પછી સ્ટ્રેસ સ્ટ્રેસ ના કારણે ઊંધ નો સારો સફાઈ હોય એ જતો રહેે તો અમુક લોકો ને ઊંધ પર પણ નિયમિત નથી થતું ઊઘની સમસ્યા ભી થઈ જાય છે પછી તમે જેમ પેલા કીધું એમ કે આપડે આપણા પરિવાર ના સભ્યો સાથે ભી ખુબ ઓછો સમય તો વિતાવીએે છીએ મોબાઈલ ફોન જો દવરા હોય તો તરત મોબાઈલ ફોન હોલી બે આપ પરિવારના સભ્યો સાથે
હ હા અને મોબાઈલમાં સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ઝડપથી ફેલાવી શકે છે તમે જોતા હ છો કે આપ જે જરૂરત ન્યૂઝ હોય તે તેને એટલો મીન્સ જેફ ખોટી માહિતી હોય તે ઝડપથી ફેલાઈ જાય છે વાયરલ થઈ જાય છે
હમ સાચું કેયો છો ખોટી માહિતી ખુબ ઝડપેલા જાય છે
હા અને મોબાઈલ ના કારણે સાયબર ક્રાાઈમ અને ડેટા ચોરી જેવી ઘટનાઓમાં પણ વધાર થયો છે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાથી અકસ્માતનું કારણ બની શકે
સાચી વાત છે પછી બાળકોની માનસિક અને શારીરિક વિકાસ પરથી મોબાઈલ ફોન ખુબ અસર કરે છે.
હા આપણને મોબાઈલનો ઉપયોગ સમજદારીપૂર્વક અને મર્યાદામાં કરવી જોઈએ મોબાઈલના ફાયદાઓનો લાભ લેતા તેના ગેરફાયદાઓથી બચવાની પ્રયત્ન કરવા જોઈએ.
સાચી વાત છે મોબાઈલ ફોન નો ઉપયોગ કરતી વખતે વાહન ન ચલાવવું જોઈએ જેથી અકસ્માતનું કારણ ભી બની શકો છો
હા જો આપણે અગર યોગ્ય ઉપયોગ કરવા કરીએ મોબાઈલ ફોનનો તો આપણનુ જીવન સરળ બની જાય અને સુવિધાજનક બની જાય પણ આપણે વધારે ફોનનો ઉપયોગ કરીએ તો આપણને જીવન પર ખરાબ અસર પડે છે
સાચી વાત છે આપણા જોવાનું પણ ઘણી ખરાબ અસર ભી પડે છે. મોબાઈલ ફોનમાં જો ફાયદા છે તો તો એના ગેરફાયદા પણ છે
હા અને એનો એ પણ ફાયદો છે કે આજે ઘણાં લોકો ઓનલાઈન દ્વારા પોતાના વ્યવસાયનું સંચાલન કરે છે. ઓનલાઈન અર્નિંગ કરે છે.
હા સાચી વાત છે અત્યારે મોબાઈલ ફોનના એ ભી ફાયદા છે કે અત્યારે ઘરે બેસીને ઘણા લોકો મોબાઈલ ફોન દ્વારા કાર્ય કરીને પૈસા ભી કમાઈ શકે છે
હા આપણે પછી મોબાઈલમાં ઘણી બધી ટેક્નોલોજીઓ છે. જેનાં કારણે આપણે દેશ વિદેશ તે ખબર ઘરે બેસીને જોઈ શકીએ.
સાચી વાત છે આપણે મોબાઈલ ફોન નો જો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીએ તો ખુબ સારૂ છે
હા અંતમાં કહી શકાય કે મોબાઈલ એક શક્તિશાળી સાધન છે જેનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો માનવ જીવન માટે આશીર્વાદ સમાન છે
સાચી વાત છે સારું ચાલો આપણે મોબાઈલ ફોન વિશે ખૂબ સરસ વાત કરી તો પછી એવી વાત સાથે મળીએ
હા હા જય શ્રી કૃષ્ણ
હા